પાચ
કેવું ચાલે તમારું ભણવાનું
અરે દોડે છે બાપ્પા
દોડે છે ને સરસ લો આજકાલને એમાંય છોકરીઓને તો ભણાવી જ જોઈએ
હા એજ ને પગભર થવું જ પડે પેલા જેવું હવે રહ્યું ને
હા અને સરકાર જો આટલી બધી મદદ કરતી હોય તો પછી આપડે કેમ પાછું પડવાનું
હા એજ ને અમારે જો ને ઇન્ટર્નશીપ ચાલુ છે તો અમને પૈસા મળે જ ના ના બધાને મળે છે હા એટલે બધા છે ખરા પણ જોકે છોકરીઓને બી અમુક સહાયો વધારે પડતી મળ તી હોય છે.
હા
એટલે
એના જન્મ થી માંડીને લગ્ન સુધી નુ બ્ધ ધો ખર્ચ એ ભણવાનો ખર્ચ ક્યાંકને ક્યાંક સ્કીમો હોય જ છે સરકાર દ્વારા પણ ક્યારેક વ્યક્તિગત રીતે જાણકારીનો અભાવ હોય બીજું કશું નહી
હા એ તો એવું જ ને ઘણી બધી વસ્તુઓ તો મને પોતેને નઈ ખબર એવું છે.
સાચી વાત છે અને આપણને આપડી જાતિ અનુસાર ક લાભ મળી શકે કેમ છે ક નથી મળી શકે એ એ અઘરું છે જાણવું. અને આજકાલના જે કર્મ હોય છે ને એ સરખી રીતે જાણકારી આપતા જ ન તી એ લોકો આપણને અધૂરી જાણકારી આપે અથવા તો આપણે પૂછવા જઈએ તો આપડી સાથે ઉગ્રતાથી વાત કરે એટલે પછી આપણને પણ એવું શરમ આ વે વારંવાર જવાની કે પૂછવાની.
હમ. હા એટલે અ અમારે પણ એવું છે અમારે કઈક લાગે છે ઓબીસી કે કઈ પણ મને ઘણી બધી વાર નથી ખબર હોતી કે મને કયું વસ્તુ મારા લાભમાં હોઈ શકે કયું ના હોઈ શકે.
સાચી વાત છે ને.
પણ કઈ નઈ આમ શું કેવાય મારે તો પહેલેથી સરકારી સીટ છે મતલબ કે ગવર્મેન્ટ કોટામાં છે એડમિશન અને કોલેજ તરફથી પણ થોડું સહાય મળી રહે એટલે ચાલે એટલો બધો કઈ ખર્ચો મારે ભણવાનો આવતો નથી.
બરાબર.
અને એવું પણ સાંભળ્યું છે કે છોકરીને આખા સમૂહ લગ્નોમાં કે ગમે તેમાં આખું અ પેલું પણ આપતા હોય છે આણું સરકાર તરફ
હા હા ઘણી એવી સ્કીમ પણ છે અને પેલા યાદ હોય તો કુંવરબાઈ નું મામેરું કરીને એક યોજના હતી.
હા નામ તો સાંભળ્યું છે.
હમ.
બરાબર હા પણ મને કીધું ને મને એટલે બધી આ બધી વસ્તુઓ વિશે ખબર નહી અને બધું મોસ્ટલી ગામડામાં જે હોય છે ને ત્યાં લાગુ પડતું હોય છે વધારે તો એ લોકોને કારણ કે શહેરમાં તો મન નહી લાગતું કોઈ સમૂહ લગ્ન પસંદ કરે અત્યારની છોકરીઓ એટલે.
સાચી વાત છે. હવે સમૂહ લગ્નમાં પણ કેહેવાય ને. કે ઘણા બધા પૈસા ભરવા પડતા હોય છે. અને પેલાના જેમ નથી. બોલો ને
એ તો હવે આધાર રાખે ને અમુક અમુક જે સમાજમાં હોય છે એમાં એટલું લોકો હોય છે કરવા વાળા લોકો કરે છે તો એટલું બધું નથી હોતું પણ મને લાગે ત્યાં સુધી તમારા માં ભરા પડતાશે.
શું કહો છો તમે
અમુક અમુક જે સમાજમાં હોય છે ને એ અમુક સવાજમાં એટલા બધા નથી જરૂર. પડતી પૈસા ભરવાની પણ મન લાગે ત્યાં સુધી તમારે ભરવા પડતા હશે.
હા અમારે ભરવા પડતા હોય છે અને અ અમુક જગ્યા એવું હોય છે કે અ કેવાય ને કે જે આપડે કન્યાવર માં કરવાનું એટલે કરવાનું જ અથવા તો જે આપડે સોનું આપવાનું તે હજુ પણ એ પ્રથાઓ ચાલુ જ છે. એટલે કે છોકરીઓ આટલી શિક્ષિત બની છે આટલી આગળ વધી છે તેમ છતાં પણ અ જે જુના જમાનામાં શું કેહેતા હતા પેલું. દહેજ પ્રથા. હા તું દેશ તેતો હજુ પણ મોઢે બોલીને નથી લેતા પણ લે છે.
બરાબર એ તો સમજાઈ ગયું સમજાઈ ગયું પણ એતો હવે આપવા વાળા નો પણ વાક અને લેવા વાળા નો પણ વાક કેવાય ને તો.
હા બેવ ન વાક છે આપવા વાળા મજબૂરી થી આપે છે લેવા વાળા અ લઈ લે છે લાલચી બનીને.
ના એ તો એવું જ ના પણ જો આપવા વાળા જ જો થોડું કારણ કે એક તો ડર હોય છે એક તો ખબર ની કયો ડર હોય છે કે છોકરીને છોકરો નહી મળે છોકરો નહી મળે છોકરો નહી મળે એક ખબર નહી કા પ્રકારની માનસિકતા લઈને આવે છે કે આટલી ઉંમરે તો ઘર વસી જ જવું જોઈએ ભલે ને પછી તૂટલું ફૂટલું હોય પણ આ ભલે ને ગમે તેવો છોકરો હોય આટલા વર્ષે તો થઈ જ ભાઈ છોકરીની મરજી હોય ના હોય. એક એ માનસિકતાન લીધે અને બી જેવી માનસિકતા લીધે કે છોકરી વાળા છે તો નમવું જ પડે એના લીધે પછી લોકો આપ્ત થઈ જાય છે પણ એવું ના રાખે તો વધુ સારી રીતે હજુ એ લોકો આ પરિસ્થિતિને સાચવી શકે છે અને ના પાડે ના પાડે આપવા વાળા જ ના પડે તો પછી લેવા વાળા બી થોડા સુધરી જાય એમની જાતે જ
હા અને આમ જોવા જઈ ને તો એવું વિચારે ને કે સમાજ સમાજ ન ડર લોકોને એટલો બધો હોય છે ને પણ આજ જો સમાજ સામે એકબીજાનો ખભો ખભો ધરીને આગળ વધે ને તો ક્યાંય આગળ નીકળી છે
ને લોકો સમાતમાન સમાજમાં જ રહ્યા
ખબર એટલે સમાજની ચિંતા શું કામ છે લોકોને
એજ ને કોઈ પણ વાતે તો લોકો શું કેશે કઈ અને એવી બધી વાતે જ્યાં લોકોને ના બોલ લોકો જો ઘરમાં બે પૈસા નહી હોય તો એવું યાદ નહી આવે કે લોકો શું કેશે પણ બીજો કશો મહત્વનો નિર્ણય હશે તો લોકો શું કે છે લોકો શું કે છે એ જ યાદ આવે
સાચી વાત છે અને આ સમાજ જયારે મુશ્કેલી હોય છે ને ત્યારે કોઈ આવતું નથી અને જ આપણે કઈક આગળ વધતા હોય છે પછી આપણાથી કઈક નાની એવી ભૂલ થઈ ગઈ હોય છે ને તો બસ એનો રહીનો પહાડ બનાવીને આપણને દબાવતા હોય છે
હા એ તો સાચી વાત છે અને લેનારાનોો પણ એલો જ વાક છે કે લેનારાઓ જો સમજી જાય કે આ એક તો પેલા તો ગેરકાનૂની છે બરાબર તો કાયદો જ એટલો એ છે ને કાયદાઓ પેલા તો જો સરખા લાગી જતા હોય કાયદાઓ જે રીતે લાગતા હોય કે લોકોને ડર હોય કાનૂન નો તો ના લે પણ કાયદા જેટલા ઢીલા છે તો લોકોને કાયદા ન કુ ન ડર જ નથી
હા
અને જે પૈસા ન પૈસાની લાલચે લગ્ન કરતા હોય એ તમારી દીકરી જોડ શું કરશે શું નહી તમને શું ખબર
એજ તો અને હું તોવું માનું છું ને કે જ્યાં સુધી દીકરી સશક્ત નથી પોતાના પગ પર ઉભી નથી થતી ત્યાં સુધી એના મેરેજ વિશે ન વિચાર પણ ન જ કરવો જોઈએ કરણ કેમ કરવાથી બહ હેરાન થવાય છે જિંદગીમાં
એ રીત ને કેટલા બધા કિસ્સાઓ આપડણે જોઈએ છે આજકાલ
આપણે આપણા ઘરમાં જ એવા કિસ્સાઓ જોઈ રહ્યા હોય છે ઘણી વાર કે અથવા તો આસપાસના વાતાવરણમાં એવા કિસ્સા જોઈ રહ્યા છે કે જ્યાં છોકરી ભણેલી છે બધું જને આપણે જે છતાં એ બંધ રૂમમાં અને પરિવારની સેમાં જ ફસાયેલી હોય છે એને પણ આગળ વધવું હોય આજે જ જોુવો ને કે અમારી શાળા હતી એમાં એક નવા ટીચર જોઈન થયા હતા એ એમની સાત મહિનાની છોકરીને મૂકીને ઘરે એ આવ્યા હતા અને હવે થી એમણે જોબ ચાલુ કરી દીધી અને એમણે જણાવ્યું કે એ ત્રણ મહિનાની હતી એમની છોકરી ત્યારથી મેડિકલમાં જોબ કરતા હતા
બરાબર
તો મને ત્યારેવ પ્રાઉડ ફીલ થયું કે ચાલ એમના શસ્ત્રી વાળા કેટલા સપોર્ટિવ છે એમને અને એમના ઘરે એમના સાસ્રી વાળા જ બધું હેન્ડલ કરતા હતા છોકરી ને રાખવાની નૂન એ
બધા આજકાલ આવું નથી કરતા હો ને આ તો અમુંક જે કિસ્સા તમને જોયને તો બધા તો ઉલટાનું એમ કે હવે તો છોકરું થઈ ગયું હવે કામ કરવાની સી જરૂર હવે તો આમ થઈ ગયું હવે કામ કરવાની જરૂર પણ એમ સારું કેવાય એમનામાં એ વસ્તુ કે કેહેવાય ને કે સપોર્ટ સહારો આપે છે એમ ને તો બધે આવું નથી હોતું કારણ કે પહેલું તો છોકરું છોકરી એઝ અ છોકરી કામ કરે ને એજ લોકોને એટલું ખૂંચતું હોય ને કે એને શું જોબ કરવાની જરૂર છે શું નોકરી કરવાની જરૂર છે એ
હા મારા ઘરે પણ એવું એક દૂર ના સગા તેમ એમણે કિસ્સો બનેલો કે છોકરી કમાતી હતી અને એના પપ્પાની એક ક હતી તો પણ લોકોએ પ્રશ્ન ઉઠાવેલા કે એને બહાર ના મોકલશે એને ભણવાના કાલે સવારે અ બીજા ઘરે જવાની છે તો પછી એના માટે આટલો ખર્ચો કરવાની શું જરૂર છે ત્યાં જઈને કમાશે ને કમાવું હ આ બતેટેવના પારશે
એક તો છે ને લોકો છે ને પોતાના ઘરની સમસ્યાઓ સુલજાવતા હોય ને તો સારું બીજાના ઘરમાં જઈને દિવાના કરવા જતા હોય ને તો સારું છે
સાચી વાત છે
તમે એવા લોકોના ઘરે જશો ને તો તમને સમજાશે કે એ લોકો એ લોકોનું જીવનમાં એટલી સમસ્યાઓ છે ને કે એ લોકોને એવું લાગે કે એકદમ પોતાનું સારું થતું ના હોય અને બીજાનું સારું જોવાતું ના હોય એવું લાગે
હમ હમ
એવું બધું ચાલે છે હેલો
હા સાંભળી રહી છું મેં ગરમી એટલી વધી રહી છે ને કે મને થોડા થોડા ટાઈમે છે ને શ્વાસ ચઢે છે
ઓ બરાબર હા એટલે એ તો આ તો તોય ઓછી થઈ વરસાદ પડ્યો ને કેટલે બાકી પેલા તો એટલી ગરમી હતી ને કે અમારા ઘરમાં તો ગરમ ગરમ હવાઓ નીકળતી હતી
ભલો બી છો
બસ બસ કઈ નહી
સારું તો તમને થોડી વારમાં જ ફોન કરું લાઈટો ગઈ છે ને તો ચાર્જિંગ ઓછું છે